હા મિત્ર મારો અવાજ તમને આવી રહ્યો છે.
હા તમારો અવાજ મને આવી રહ્યા છે.
તો અત્યારે તમે કંઈક કામમાં બીઝી છો કે ફ્રી છો.
ના અત્ય્યારે હું ફ્રીજ છું.
હમ તો અત્યારે તમારું કેવી છે તબિયત પાણી.
તબિયત તો મારે એમ તો સારી જ છે.
હમ અત્યારે જે વરસાદ ચાલી રહ્યો છે તો તમારા બાજુ. ઘણો વરસાદ આવે છે કે જરાક મીડિયમ.
ના મામ બાજુ અત્યારે મીડિયમ વરસાદ આવે છે.
હમ એમ અમારા બાજુ તો ખુબ જ વધારે વરસાદ આવી રહ્યો છે. અને એમ જોવા જઈએ તો અમારા ઘરની આંગણામાં જે એક. સ્થળ હતું એ પણ. વધારે વરસાદના કારણે નીચે પડી ગયું તોમારા બાજુ તો. ડુંગર વાળો વિસ્તાર હોવાના કારણે ખુબ જ વરસાદ આવી રહ્યો છે એના કારણે. ઘરની વધારે બહાર પણ અમે નીકળી શકીએ એમ નથી. તમારી બાજુ તો એમ સારો મતલબ વિીડયો મ જ આવતો હોય ને.
હા મારા બાજુ તો મીડિયામાં જાય છે અમુક વાટ આવ તો પણ. તમારો ડુંગર ડુંગર વસ્. વિાર હોવાથી પવન પણ ખુબ ચાલતો હશે વાવાઝોડું ને એવું.
હા મારા બાજુ એ ખુબ જ પવન પણ ચાલે છે. હ. એમ અત્યારે એમ તમે એકદમ ફ્રીજ છો હું પણ ફ્રીજ છું તો હવે આજના. સમયમાં એમાં ઘણી બધી બીમારીઓ જોવા મળે છે તો એના પાસે. થોડી ચર્ચાઓ કરીએ તો તમે એમાં રસ ધરાવો છો ને ચર્ચા કરવામાં.
હ હું રસ્તેરા આવ છ ચર્ચા કરવામાં.
હા તો એના વિશે હું શરૂઆત કરું તો. એમ આપણે થોડીક પેલાની વાતો કરીએ તો. જારે આપણે નાના હતા ત્યારે એક એટલી બધી બીમારીઓ ન જોવા મળતી હતી આપણને કારણ કે કે ત્યારના સમયમાં જે આપણે શાકભાજીઓ કેવું ખાતા હતા તે પણ આપણે ઘરે ઓર્ગેનિક રીતે ઉગાવતા હતા અને તે જ આપણે ખાતા હતા જેના કારણે આપણું શરીર સારું રહેતું હતું અને ત્યારના સમયની જે હવા હતી તે પણ એક સારી હતી જયારે આજના સમયમાં ઘણી બધી ફેક્ટરીઓ આવી ગઈ છે ઘણા બધા વાહનો વધી ગયા છે જેના કારણે પ્રદુષણ ઘણું વધી ગયું છે જેના કારણે પણ આપડું જે સ્વાસ્થ્ય હોય છે તે બગડતું હોય છે તો પેલાના સમયમાં એટલી મેડિકલ ફેસિલિટી નહી હતી પણ ત્યાંના સમયમાં એટલી બધી બીમારીઓ પણ નહી હતી જ્યારે આજના સમયમાં જોઈએ તો કેટલી બધી બીમારીઓ આવી ગઈ છે જેમ નોર્મલ આપણે જોઈએ તો એક તો આપણને મેન્ટલ સ્ટ્રેસ એટલે કે માનસિક તણાવની પણ એક બીમારી જ કહેવાય જેના કારણે ઓવર થિંકિંગ થઈ જાય છે જે વિચારો થકીની પણ બીમારી કેહેવાય ત્યારબાદ જોઈએ તો કેન્સરના ઘણા બધા કેસો નીકળતા હોય છે ક્યાં તો કિડનીને રિલેટેડ હોય ફેફસાને રિલેટેડ હોય ઘણા બધા ઓપરેશનસ કરવા પડતા હોય છે અને બીમારીઓ એટલી બધી વધી ગઈ છે કે હોસ્પિટલો ખાલી જોવા ન મળતા હોય આપણને તો આજના સમયમાં બીમારીઓ એમ જોઈએ તો સ્વાસ્થ્ય ઘણું ખરાબ રહે છે આપણું દરેક વ્યક્તિને કઈ ને કઈ બીમારી તો અત્યારના સમયમાં હોય કં તો પેલા થઈ ગઈ હોય અને સામાન્ય ચોમાસાની ઋતુમાં શરદી જુકામ એ તો નોર્મલ થતું જ હોય છે કારણ કે આજના સમયમાં જે આપણું શરીર હોય એ એટલું મતલબ સહન શક્તિશીલ જેવું નથી રહ્યું કે નોર્મલ કામ હોય એને પણ કવર કરી લે તો આ આપણું શરીર પણ એક ખૂબ જ નબળું એવું કહી શકાય અને સ્વાસ્થ્ય વિશેની જ વાત કરીએ તો એની સાથે જોડાયેલી છે આપ હોસ્ હોસ્પિટલની ફેસિલિટી તો એમાં આપણે પ્રાઇવેટ હોસ્પિટ અને ગવર્મેન્ટ હોસ્પિટલ જોઈએ તો પ્રાાઈવેટ હોસ્પિટલમાં આપણી પાસે ઘણા બધા પૈસા ચાર્જ કરવામાં આવતા હોય છે પણ ત્યાં આપણને તેવી ફેસિલિટી પણ જોવા મળતી હોય છે ત્યાં આપણી જે ટ્રીટમેન્ટ હોય તે જલ્દી થતી હોય છે અને સારી રીતના થતી હોય છે ત્યાં આપણને સ્વચ્છતા પણ જોવા મળે છે તો ત્યાં આપણને સારવાર કરવાનું પણ ગમતું હોય છે જયારે જે આજના સમયમાં ગવર્મેન્ટ હોસ્પિટલ હોય ત્યાં એટલું બધું ધ્યાન આપવામાં નથી આવતું ત્યાં સારવાર તો થાય છે પણ ઘણો સમય લાગે છે અને ત્યાં જે ર રોકાવાની ફેસિલિટી હોય તે પણ સારી જોવા નથી મળતી ત્યાં આટલું સાફ સફાઈ પણ પણ ધ્યાન આપવામાં ન આવતું હોય છે તો ગવર્મેન્ટ હોસ્પિટલ અને પ્રાાઈવેટ હોસ્પિટલ એમાં પણ સારું ન કહેવાય જેની પાસે પૈસા હોય એ પ્રઇવેટ હોસ્પિટલમાં જઈને પોતાનું અ સારવાર કરાવી લેતી હોય છે જયારે ગામડાની વ્યક્તિઓ હોય જેમની પાસે પૈસા ન હોય એવી વ્યક્તિઓ ગવર્મેન્ટ હોસ્પિટલમાં જતી હોય છે જેમાં એમનો સારવાર માં ઘણો લાંબા સમયની નીળી જવ હોવાના કારણે પણ તબિયત કઈ વાર બગડી જતી હોય છે તો આ એક છે અને આજના સમયમાં એમ તો જે દવાઓ હોય છે એના ભાવો પણ ખૂબ વધી ગયા હોય છે તો એક નોર્મલ આવક વાળો વ્યક્તિ એ અફોર્ડ પણ ના કરી શકતો હોય છે તો એમ જોવા જઈએ તો ગવર્મેન્ટ પણ જરાક ઓછું કરવા જોઈએ શું આ સ્વાસ્થ્ય વિશે અને હોસ્પિટાલિટી વિશે તમે કઈ કહેવા માંગો છો
હ હું સ્વાસ્થ્ય વિશે કવા માંગુ છું જય્યારે હું પણ નાનો હતો ત્યારે ખુબ બીમાર પડતો હતો ત્યારે આ અત્યારની દવા જે કે પેરાસિટમોલ વગેરે ત આવે ત્યારે એનો ઉપયોગ કરે છે પણ ત્યારે આવી દવા ન ઉપયોગ ન ન કરતા હતા ત્યારે સમાન રતે તાલ કે શરદી આવે ત્યારે તુલસી ના પાન નો ઉકાળો કે અન્ય કઈ ઔષધિ નો ઉપયોગ કરતા હતા તે ઔષધિ પણ સારી રીતે આપણા શરીરને બીમારો થી દૂર કરતી હતી પણત્ય્યારે જ જે તેના માટે અનેક દવાઓ બનાવવામાં આવે છે એ દવાઓ આપણા માટે એમ જોવા જઈએ તો સારી તો છે પણ વધારે પડતો ઉપયોગ તે પણ આપણા શરીરને નુકસાન કરે છે કારણ કે તે તેમાં અનેક કેમિકલોનો ઉપયોગ થતો હોય છે તે આપણા શરીર માટે યોગ્ય નથી જયારે આપણે નાના હતા ત્યારે મોટા ભાવ જોવા જાયએ તો વધ વધારે ટેકનોલોજી ન હતી જેના કારણે દવાઓ પણ મળતી ન હતી તો તે સમયે લોકો બીમાર તો પડતા હતા પણ તેની સામે સારી એવી ઔષધિ પણ મળી રહી છે જેના કારણે લોકો બચી શકતા હતા પણ વધારે જોખમ વાળી બીમારી જેમ જોખમ વાળી બીમારી તે તેનો ઉપાય તે સમયમાં ન હતો તો આજના સમયમાં જોવા જઈએ ત તેનો તે ગંભીર બીમારીનો પણ આજે ઉપાય જોવા મળે છે તો ટેકનોલોજીના કારણે એ પણ આપણા માટે એક ફાયદાકારક છે આપણે મનુષ્યના જીવો બચી શકે છે આજની ટેકનોલોજી ખૂબ સારું છે આમ પેલા કોઈનો હાથ પગ તૂટી જાય તો સામાન્ય સામાન્ય રીતે જો વધારે ખરાબ રીતે હાથ પગ તૂટેલા હોય તો તે જોડી ના શકાતા હતા અને આજના સમયમાં જોઈએ તો હાથ આખો તૂટી ગયલો હોય અથવા સળગી ગયો હોત. તો પણ બીજો હાથ બેસાડી શકાય છે તો આવી ટેકનોલોજી. આવી ગઈ છે આમ તો. આજના સમયમાં હોસ્પિટલમાં. અનેક પ્રકાર છે જેમ કે ખાનગી અને સરકારી. સરકારી દવાખાનાઓમાં જરાક. આપણને ફેસિલિટી તેજ મળે છે જયારે ખાનગી હોસ્પિટલમાં. આપણને તેનાથી વધુ સારી ફેસિલિટી મળે છે. એટલે વધારે પૈસા વાળા લોકો. તેમાં જતા હોય છે જયારે ગરીબ લોકો. સરકારી હોસ્પિટલમાં જતા હોય છે સરકારી હોસ્પિટલમાં પણ. સારવાર સારી જ મળે છે પરંતુ ખાનગી હોસ્પિટલમાં લોકો. આકર્ એ આકર્ષાયને જાય છે કે તેમાં વધુ સારી. ફેસિલિટી મળે છે અને લોકો. જલ્દી સુધરે છે તે માટે ખાનગી હોસ્પિટલમાં જતા હોય છે. પરંતુ સરકારી હોસ્પિટલો પણ સારી એવી ટ્રીટમેન્ટ કરે છે. તો આમ તો સ્વાસ્થ્ય માટે અનેક વાતો છે. પણ હાલમાં જોવા જ હાલમાં. દવાઓ પણ ખુબ મોંઘી બનતી જતી રહે જેમ તમે કીધું. વધારે આવક વાળા વ્યક્તિ દવાઓ. મેળવી રહ રહેાય છે પરંતુ ગરીબો. મેળવી શકતા નથી તે માટે સરકાર સરકારે પણ અમુક. યોજનાઓ બહાર પાડે છે.
અને સરકાર પણ પૂરો સહયોગ આપે છે. આધુનિક યુગમાં. સ્વાસ્થ્ય જોખમવું એ ખૂબ ચિંતાજનક વાત છે. સ્સ્થ્ય એમ તો આપણે અનેક. અનેક બહારની વસ્તુઓ ખાવાથી પણ બગડે છે. તો આપણે સ્વાસ્થ્ય ને. ન બગાડવા માટે બારની વસ્તીુઓ શીખ. ઓછી ખાવી જોઈએ જેથી આપણું શરીર સારું રહે. અને સ્વાસ્થ્ય સારું રાખવા માટે આપણે રોજે. રમતો પછી શારીરિક કસરતો વગેરે કરવી જોઈએ. જેથી આપણું શરીર પણ સારું રહે અને મન પણ એકદમ. સ્વચ્છ રહે. અને આપણ અને રમ તો રમવાથી તો આપણું. શરીર પણ એકદમ. પ્રફુલ્લિત બન છે અને કોઈ પણ કાર્યમાં આપણું. પણ લાગી રહે છે. તો આપણે રમત પણ રમવી જોઈએ જે તે આપણું. શરીર સ્વસ્થ રહે અને સ્વાસ્થ્ય પણ. સ્વસ્થ. બસ અંતમાં હું આટલું જ કહીશ તમે કઈ કેવા માંગશો.
હા એમ તમે કીધું તેમમ કે આજના સમયમાં ઘણી બધી બીમારીઓનું. ઈલાજ થઈ જાય છે કારણ કે ટેકનોલોજીમાં. એવો સુધાર આવેલો છે આજની. સમયના જે ટેકનોલોજી છે તે દરેક. અ બીમારીને સોલ્વ કરી જ નાખ. હોય છે અને આજના સમયમાં એક સૌથી મોટું જે બીમારી છે. તે એ છે કે આપણે તણાવ માનસિક તણાવના કારણે પણ ઘણી બધી પ્રોબ્લેમ્સ હોય છે તો આપણે સ્વાસ્થ્ય સુધારવા માટેના પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ જેમકે યોગા કરવું હોય એ મનને જરાક ખુલી હવામાં શાંતિ આપવી જોઈએ જે આપણું મન સ્વસ્થ તર છે તો આપણું શરીર પણ સ્વસ્થ રહેશે અને ખાવાની બાબતો કે દરેક જગ્યાએ આપણે ધ્યાન રાખીને સ્વાસ્થ્યને જેમ બને તેમ સારું રાખ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ કારણ કે સ્વાસ્થ્ય સારું હશે તો જ આપણું મતલબ સારી રીતના કામમાં પણ મન લાગશે એમ વધારે તો વાત નથી કરવી અંતે હું આટલું જ કહેવા માંગુ છું અને તમે જે તમારો કિંમતી સમય વાતો કરવા માટે આપ્યો તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર
તમારે પણ શું શું આભાર
તો પછી મળીએ આપડે